તો જે કેમ છો
જય શ્રી કૃષ્ણ હું મજામાં છું તમે કેમ છો તમારા પરિવાર વાળા બધા મજામાં છે ને?
હા એકદમ મજામાં તમારા પરિવાર કેવા છે બધા મજામાં?
મારા પરિવાર બધા મજામાં છેને અવડે બધા સાથે બેસીને કેરીની મજા માણી રહ્યા છે જેમ કે આપણે અહં ખબર જ છે કેરીના સીઝનમાં આપણે બધાની કેરી ખાવાની ક ખાસ ગમે છે મને ખાસ કરીને કેસરની કેરી વધારે જ ગમે છે કેમ કે એમાં મીઠો મીઠો સ્વાદ આવે અને ખાવાની મને ખૂબ જ મજા આવે અને મારી મમ્મી તો મને કેરીને રસ પણ બનાવી આપે છે ઘરે ચી કરીને રસ પીવાની પણ ખૂબ જ મજા આવે છે તમારો કયો ફેવરેટ વાનગી છે જે તમને ખાવાની ખૂબ જ મજા આવે છે
હા મને તો એમ તો ભાવે છે કેરી પણ અને હું સીઝન સિઝન પ્રમાણે બધા ઘણા બધા વાનગીઓ પણ ખાવં છું જેમ કે આ સિઝન કેરી આપણને ખૂબ મળી રહે છે ને આપણે આપણે ખેડૂતો એટલે કેમ ગામડામાં જ રહીએ છએ જેથી કરીને આપણને કેરી તો મળી જ જાય છે ને સારી એવી કોઈ પણ આવી દવા વગરની ખૂબ મીઠા સવારી આપણને મળે છે કારણ કે બહાર તો આપણને એટલી બધી સારી એ કે મને દવા વાળી હોય છે તે આપણે ખાઈ તો આપણ હેલ્થ પર ખૂબ અસર પડે છે બ
હા સાચું જ કહ્યુ આપડા વિસ્તારમાં તો આવ કેરી કેરી પર છીડકાવ કે અથવા કોથળી પહેરાવીને તેમને વેચવામાં કલાકારી કરવા ના પડે આપણેે અહીયા સારી એવી ખાસ કેરી મળીએ છે કોઈ જો શહેરી વિસ્તારમાં રહેતું હોય અને તેને જો કેરી વચા તેટલે તેના ભાવ પણ ખૂબ જ વધારે હોય છે અને તે કેરી દવાવાળી પણ હોય છે જેનાથી એના હેલ્થ હેલ્થ પ્રોબ્લેમ પણ આવી શકીએ છીએ અને ઘણી બધી બીમારીઓ પણ થઈ શકે છે એટલે મા આપણે જો ગામડા વિસ્તારમાં રએ છએ ખુબ જ સાર એવો એક કિસ્સો છે એક મારો મિત્ર તે હવેળ બહાર દેશ ગયો છે અને બહાર દેશ એટલે મારી હિસાબથી કાશ્મીર બાજુ ગયો છે અને કાશ્મીર બાજુ પણ કેરી ખાવા ને એક દિવસે મન થઈ ગયું અને તે કેરી વેચાતી મંગાવી અને વેચાતી તે કેરી ખૂબ જ એમાંથી થોડી ઘણી કેરી સળેલી નીકળી અને સળેલી કેરી સાથે સાથે દવા વળી ગયો જેથી એની બીમાર પડી ગયો અને તેને એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં પડ પછીથી એ મને કિસ્સો જણાવય પછી એને કીધું કે કે્યારે જોઈને ખાવા જોઈએ અને ખાસ કરીને તો આપણે કોઈ જાણીતા હોય તેના પાસે વિચારતી લઈને ખાવા જોઈએ જેથી કરીને આપણને કોઈ પણ પ્રકારનું હેલ્થની પ્રોબ્લેમ નહીં આવે આના વિ તમાર શું કેવું છે?
હા તમે જે કીધું એ બરાબર છે કારણ કે આપણેે એવ દેશી અને ખુબ આવી એકદમ નેચરલ વસ્તુ ખાવો જોઈએ જેથી કરીને આપણા હેલ્થને કોઈ અસર ન થાય આથી હું તમે તને ગુજરાતી જ છો તમે ખાવાનું પનું કેવું છે રહેતાા બરાબર છે ને એમ ખાવામાં શું બુ ભાવે છે છે તમને
ખાવાનું મા તો તમને ખબર જ છે આપણા ગુજરાતીમાં મીઠું વસ્તુ ખૂબ જ વધારે ભાવે મીઠા વસ્તામાં મને ગુલાબજામુન ખૂબ જ વધારે ભાવે છે અનેને આપણા વિસ્તારમાં ગુલાબજામુન સર સ જલેબી પણ બહુ મળે છે અને જલેબી ખાવાની મને અલગ જ મજા આવે છે તેની સાથે સાથે જલેબી સાથે ફાફડા હોય અને મસ્ત એની સાથે ચટણી હોય તે ચટણી ખાવાની ખુબ જ મજા આવે છે તમારે કોઈ ફેવરેટ વાનગી છે કે
હા છે ને મારી ફેવરેટ વાનગી છે આ ગુજરાતીઓનો ફેમસ છે દાાલ ભત દળ ભાત ગુજરાતીઓને બહુ ખાય છે અને બહ મજા થી ખાય છે કારણ કે એ કઈ અલગ જ મજા છે કારણ કે ભાત ને દાલ સાથે ખાવાની એકદમ ક અલગ જ મજા છે એની સાથે જો આ કેરી ન અઠાણું હોય તો બહ સારું લાગે તમે પણ ખાતા હશો ને
હા મારી મમ્મી તો ઘરે આવડે દાળ ભાતને કેરીના અથાણું સાથે આ વખતે છે કેરીની કેરી પણ બધાએ મને ખુબ જ મજા આવે છે એમને બહારનો ખોરા હ ઓછો જ ખાવં છું અને ખાવ છું ત હું ખોરાક ખ છું જેમ કે અમારા વિસ્તારમાં એક પાઉભાજી છે જે બટેકા ભાજી છે તે પણ મને ખુબ જ ગમે છે અને એવું મને આમ તો કોઈ વખત ચટપટું ખાવાનું મન થાય તો હું પાણીપુરી ખાં છું અને પાણીપુરી ખાવાની પણ મ ખૂબ જ મજા આવે છે આવું કોઈ બીજી વાનગી વિશે તમે મને જણાવવા માંગો છો
હા તમે જે કીધું કે તમને ચટપટીમાં પાણીપુરી બહુ ભાવે છે તે તો મને મને પણ એવું પાણીપુરી બહુ જ ભાવે છે કારણ કે હું પણ ફ્રેન્ડ લોકો સાથે કે કોઈ પણ અન્ય મારા ઘર વાળા લોકો સાથે અઠવાડિયામાં એક બે ત્રણ ચાર વાર કે પછી અઠવાડિયામાં એક વાર તો હું જાઉ જ છું કારણ કે કે એમ ખાવાની બહ મજા આવે છે અને એ એના બ મારા પરિવારને પણ બહુ ભાવે છે અને હું અઠવાડિયામાં એક વાર કરતો બે વાર તો અમે જઈએ છીએ તમે અઠવાડિયામાં કેટલી જાાવ છ એમ તો પાણીપુરી ત બહુ ભાવે છે એમ તો ઘરવાળા લોકો સાથે જાાવ છો કે નહીં જાાવ
સાથે વધારે જવાનું ન થી થતું પણ મિત્રો સાથે જયારે અમે સ્કૂલે અથવા કોલેજો જાય છે ત્યારે આવતા જતા માં જ્યારે પણ વધારે જવાનું થાય છે ત્યારે હું પાણીપુરિ ખાસિયત ખાઈ જ લઉં છું અને એ ખાવાની પણ મને વધારે મજા આવે છે. બધા લોકોને બીજા બીજા વસ્તુ ખાવાની ખુબ જ મજા આવે જેમ કે આ આપણે અહં તો ગુજરાતમાં તો ખાસ કરીને બધાને પીઝઝા અનેને બર્ગર એવું બધું ખાવાની મજા નથી આવતી પણ બીજા વિસ્તારમાં પીઝા છે બર્ગર છે ફ્રેન્કી છે એ બધી જે વાનગી છે તે એ લોકોને ખાવાની ખૂબ જ મજા આવે છે મને એટલી મજા નથી આવતી પણ મને ગમે છે પણ તે વસ્તુ ખુબ જ મોંઘી પણ હોય છે અને એટલા એનો સ્વાદ તો મને લાગતો નથી આપણે અહીંયા જેમ દેશી ખાંડ ન છે જેમ કે વડાપાવ છે અ પાઉભાજી છે ચાઇનીઝમાં છે આપણે ચાઇનીઝમાં તો તમને ખબર જ છે જયારે પણ બહાર જઈએ ત્યારે ચાઇનીઝ તુ ખાનું તો આપણ અલગ જ મજા આવે તેમાં તો ખાસ કરીને નૂડલ્સ છે મંચુરિયન છે અને એ બધી ખાવાની વસ્તુ ખુબ જ મજા આવે છે આના વિશે તમારે શું કેવું છે
તમે જે કીધું એ ચાઇનીઝ એ ફાસ્ટ ફૂડ કેહેવાય છે પરંતુ એ હેલ્થ માટે સારું પણ એટલું બધું ની કેહેવાય કારણ કે એ બધું એમાં બધું ગમેતેમ એટલે કે કેમિકલ એટલે કલર તો નાખેલો છે કારણ કે એના થી સ્વાદ આવે છે પરંતુ અવે મહિનામાં કોઈ એક એક વાર એકવાર ખાઈ લે તો ચાલે છે પરંતુ રોજ રોજ ખાય એ સારું નથી કેવા હેલ્થ માટે ઘરનું જો આપડે ખાય એ બેસ્ટ ખાવાનું હોય છે કારણ કે તેમાં ખુબ સારી રીતે બને મમ્મીના હાથ નો સ્વાદ હોય છે એ તો ખબર ને તમને.
હ સાર હું પણ ચાઇનીઝ વસ્તુ એમ તો ઓછું જ ખાવં છું અને ખાવ ત્યારે પણ થોડુંક જ ખાઉં છું જેથી કરીને મારા હેલ્થમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી આવતો અને કોઈ પણ પ્રકારની બીમારી પણ નથી થતી અને વસ્તુ તો હું સારી જ ખા ઉં છું જેથી કરીને મને કોઈ બીમારી ન થાય કેટલાક લોકો તો ખાવાનું જોવા વગર જ ખાય કરશે અને વધારે ખાઈ લે છે અને પેટ ફુગાવીને બેહી રહે છે જેથી કરીને તેમને હેલ્થની પણ પ્રોબ્લેમ આવે છે અને શરીર એવું મજબૂત પણ રહેતું નથી હું તો કસરત પણ કરું છું જેથી કરી મારું શરીર પણ ફિટ રહે અને શરીર સારું તો આપણી જિંદગી પણ સારી રહે આના વિશે તમારે શું કેવું છે.
હા તમે કીધું બરાબર જ છે કારણ કે એટલે કે પ ખાવાના કરેતા આપણે વધારે વધારે પડતું ખાઈ લેએ તો આપણે પેટ માટે ખૂબ હાનિકારક છે અને તે આગળ જતા આપણને મથાવે છે અને પેટમાં એવુંને રાત્રે ઊંઘ પણ ના આવેને આપણને ઊંઘ આવે જ નહીંને આપણને પેટમાં ખૂબ એવું પેટમાં દુખે છે જેના કારણે આપણને ઘણી બધી બીમારીઓ પણ થઈ શકે છે જેથી કરીને ખાવાનું માપમાં ખાવું જોઈએ અને સમજી વિચારીને તે ખાવું જોઈએ પરંતુ ગુજરાતીઓ તો આમ મોટા મોટા પ્રમાણે ઘરનું જ ખાતા હોય કારણ કે બહાર થી તો એવું તમે કીધું કે પિઝ્ઝા પછી બર્ગર કે ફ્રેન્કી એવું ખાવાથી તો મને પણ નહી જ ગમે કારણ કે હું ખાઉં પણ નહી એવું તો અમે પૈસા નહી ખર્ચું કારણ કે હું ઘરે જ એટલે આવ વસ્તુ ઘરે પર બની જાય છે પરંતુ આપડે બહાર થી એવું ખાઈ તો મજા ના આવે પરંતુ હું એવું તો બો ઓછું ખાઉં છું પીઝા બર્ગર ને હું મોટા પ્રમાણે તો ઘરનું જ ખાઉં છું કારણ કે મમ્મી ને બધું મમ્મી ખુબ સારું બનાવે છે અને તેથી કરીને હું ઘરનું ખાવા વધારે ઈચ્છું છું તમે કેવું બહાર નું .
બારનું હું બહાર જાઉં ત્યારે ખાસ કઈ ખાઉં પણ એમ ઘરનું પણ ખાઉં છું મારે ઘરે નાસ્તામાં પૌવા બનાવે છે પૌવાની સાથે સાથે પરેઠા બનાવે છે અથવા મુઠિયા છે એ ઘણી બધી ગુજરાતી વાનગીઓ બનાવે છે ખાવાની મજા આવે છે. અને બપોરના જમવામાં ખીચડી કડી છે આપણે દાળ ભાત છે પછી દાળ ઢોકળી છે એવી વસ્તુ બનાવી છે અને રાતના ખાવાનામાં તો અમે ખાસ કરીને કઠોળની વાનગીઓ વધારે ખાઈએ અને જેમ કે મગ છે અ ચણાસે એ વાનગી વધારે ખાય જેથી કરીને આપડુ પેટ પણ સારુ રહે અને પૌષ્ટિક આહાર પણ મળે છે આના વિશે તમારે શું કેવું છે.
હા તમે કીધું કે અનાજમાં તો એવું મગ છે પછી દાણા ચણા બધી અનેક પ્રકારની વાનગીઓમાં ડાળ આવે છે મગ ના લીધે પણ આપણું હેલ્થ ખુબ સારું રહે છે તે ખૂબ આપણા આપડુ માં એનર્જી એટલે કે સ્ટ્રેન્થ ખૂબ મજબૂત કરે છે આવું અનાજ ખાવાથી આપણા શરીરને ખુબ ફાયદો થાય છે. અને આપણા શરીરમાં એ આળસ રહેતી નથી જેથી કરીને આપણે આવું અનાજ ખાવું એ આપણા હેલ્થ માટે ખુબ સારું છે અને હું પણ મારા ઘરે અઠવાડિયામાં ત્રણ ચાર વાર અનાજ તો હોય જ છે રાતના કારણ કે અમાર ઘરે બઉ બધાને ભાવે છે અનાજ અને તે લોકો ખુબ સારી રીતે માણે છે આનંદ થી મસ્ત ખાય છે અને ખુબ સારી રીતે તેઓને પણ ભાવે છે પરંતુ અમુક એમાં અમુક દાળ હોય છે તે મને ભાવતી નથી જેમ કે બઉ ફીકી જેવી લાગે છે જેથી કરીને હું એ ના ખાવં છ બીજું બધું ખાઉં છું તમે ખાતા હશે ને ભાવે ને તમને અનાજ.
અનાજમાં તો મને બધું જ ગમે છે પણ એવું મને જેમ કે વાલ નથી ગમતા એ વસ્તુ અને વાલ નથી ગમતા અને બીજું એવું મને કડવું જેવી લાગે છે અને બીજું મને કાર નથી કારેલુ વધારે કડવું લાગે છે બીજુ શાકભાજી હું ખાવ છું મને ખાવાની ખુબ જ મજા આવે છે કારણ કે મમ્મી યુટ્યુબ પર જોઈને પણ અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવતી રહે છે હાલમાં જ માં મમ્મી એ યુટ્યુબ પર જોઈને હવે ઘરે જ પીઝા બનાવી કાઢ્યા હતા તે પીઝા પણ સારા જ લાગ્યા જેમ આપણે વેચાતા લઈએ છે તેવા જ પીઝા લાગે છે બીજી વાનગીઓની વાત કરું તો મારી મમ્મી ઘરેથી ઓનલાઈન જોઈને માનેલો નૂડલ્સ ને એવી વસ્તુ પણ બનાવી શકે છે જેથી ઘરનું વસ્તુ સારું એવું અ અ તેલ વાપરીને સારું એવું બનાવી શક્યા અને બારથી નૂડલ્સ કરતા સારી એવી ક્વન્ટિટી અને ક્વોલિટી પ્રમાણે મળી રહે છે જેથી કરીને મારે બહાર જવું એવું વધારે જવું નથી પડતું અને સારો એવો મને ખોરાક મળી રહે છે.
સારું સારું તમે જે પણ કીધું એ ખુબ સારું કારણ કે આપડે તો ખાવું સારું જ જોઈએ અને ઘરનું ખાવું એ બેસ્ટ છે જેથી કરીને આપડે વધારે પડતું ઘરનું જ ખાવું જોઈએ અને તે આપણા માટે સારું કેહેવાય છે. સારું સારું તમારા ને આટલૂ કહેવા માટે.
અચ્છા.